કેમ છો?
મજામાં કેમ છો તમે?
બસ મજામાં.
અવાજ આવી રહ્યો છે મારો?
હા આવી રયો છે.
નમસ્કાર! આજે આપણે ગુજરાત ના તહેવારો વિશે વાત કરીશું. ગુજરાત સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો માટે ખુબ જ જાણીતું રાજ્ય છે.
બહુ સરસ ટોપિક છે ને, બિલકુલ સાચું ગુજરાતમાં વર્ષભર નાના મોટા ઘણા તહેવારો ઉજવવામાં આવે છે. દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ અર્થ પરંપરા અને સંસ્કૃતિ એક સંદેશ નો ઉત્તમ ઉદ્દેશ હોય છે.
સાચી વાત છે, તહેવાર એટલે માત્ર રજા નો દિવસ નથી. તહેવાર લોકોને એકબીજાની નજીક લાવવાનું માધ્યમ છે. તહેવાર થી ઘરમાં આનંદ નું વાતાવરણ બને છે.
સાચા અર્થમાં જોઈએ તો તહેવાર સમાજને એકતાનો પાઠ પણ શીખવે છે. લોકો એકબીજા સાથે મળીને ઉજવણી કરે છે. અને પ્રેમ વધે છે.
સાચી વાત છે. તમને ખ્યાલ હશે કે ગુજરાતના મુખ્ય તહેવારોમાં ઉત્તરાયણ, નવરાત્રી, દિવાળી, હોળી જન્માષ્ટમી, રક્ષાબંધન અને ગણેશચતુર્થી જેવા ઘણા તહેવારો નો સમાવેશ થાય છે.
દરેક તહેવારની ઉજવણી અલગ રીતે થાય છે. દરેક તહેવારની પરંપરા પણ અલગ હોય છે. તેથી દરેક તહેવારની અલગ ઓળખ બને છે.
ચાલો આપડે પેલા ઉત્તરાયણ વિશે વાત કરી? ઉત્તરાયણ ગુજરાત નો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે.
ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં આવે છે. આ દિવસે લોકો સવાર થી સાંજ સુધી પતંગ ચ ઉડાડે છે પછી ગૌદાન કરે છે. પછી બવ દાન કરે છે તે દિવસે
અગાસી ઉપર ઘણા લોકો ભેગા થઈને પતંગ ઉડાડે છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાઈ છે.
આ દિવસે કાઈપો છે જેવા શબ્દો પણ સાંભળવામાં મળે છે. લોકો એકબીજા સાથે રમતની મજા માણે છે.
ઉતરાયણ ના દિવસે અને જલેબી જેવા પકવાન પણ બનાવવામાં આવે છે.
આ તહેવાર માત્ર રમત નો નથી પણ સૂર્યના ઉત્તર દિશા તરફના ઘમંડ સાથે પણ જોડાયેલો છે.
ઓહ. એટલે ઉત્તરાયણ થી હવામાં પણ બદલાવ જોવા મળે છે. લોકો નવા ઉત્સાહથી કામને શરૂ છે.
ઉત્તરાયણ સમયે પક્ષીઓની સુરક્ષા પણ ખૂબ જરૂરી છે. લોકોએ એવી રીતે પતંગ ઉડાવવો જોઈએ એટલે પક્ષીઓને ઓછું નુકસાન થવું જોઈએ.
સાચી વાત છે. હવે આપણે નવરાત્રી વિશે વાત કરીશું?
જરૂર.
નવરાત્રી ગુજરાતની ઓળખ સમાન તહેવાર છે.
નવરાત્રી નવરાત અહ સુધી ઉજવવામાં આવે છે. આ દિવસોમાં માતાજી ની આરાધના કરવામાં આવે છે.
હા, અને સાંજે લોકો ગરબા અને દાંડિયા રમે છે. નાનાથી મોટા બધા ઉત્સાહથી ભાગ લે છે.
ગરબા માત્ર નૃત્ય નથી, તેમાં ભક્તિ, એકતા, અને સંસ્કૃતિનું સુંદર મિક્ષણ જોવા મળે છે.
રંગબેરંગી કપડા, પરંપરાગત પોશાક મધુર સંગીત નવરાત્રિની શોભા વધારે છે.
ઘણા સ્થળોએ મોટા ગરબાનું આયોજન થાય છે. લોકો દૂર-દૂર થી જોવા અને રમવા આવે છે.
નવરાત્રીમાં અનુશાસન નું પણ ખુબ મહત્વ હોય છે. બધા લોકો નિયમો નું પાલન કરી તો બધાને આનંદ મળી.
નવરાત્રીથી ગુજરાતી સંસ્કૃતિ દુનિયાભરમાં ઓળખાય છે.
સાચી વાત છે. હવે આપડે દિવાળી વિશે વાત કરીએ? દિવાળીને પ્રકાશ નો તહેવાર પણ કહેવામાં આવે છે.
દિવાળી પહેલા લોકો ઘરની સાફ સફાઈ કરે છે. ઘરને સુંદર બનાવે છે, એ રીતે સજાવે છે.
હા, અને સાંજે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવાનો પ્રકાશ અંધકાર પણ પ્રકાશ ની જીત દર્શાવે છે.
રંગોળી પણ દિવાળીની સુંદરતામાં વધારો કરે છે. ઘરના પ્રવેશ દ્વાર પાસે સુંદર રંગોળી બનાવવામાં આવે છે.
હા. અને મીઠાઈ નું પણ ખાસ મહત્વ હોય છે. લોકો એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છા આપે છે.
દિવાળી પછી બેસતું વર્ષ આવે છે. બરાબર છે? નવા વર્ષની શરૂઆત ખુશી સાથે થાય છે.
અને આ દિવસે તો લોકો સારા વિચારો સાથે નવો વર્ષ શરૂ કરે છે.
દિવાળી સમયે સફાઈ, સજાવટ અને ઉજવણીથી ઘરમાં નવનીતા નો અનુભવ થાય છે.
સાચી વાત છે તમારી. હવે આપણે હોળી વિશે વાત કરીએ? હોળી રંગોનો તહેવાર છે.
હોળી પહેલા હોળિકા દહન કરવામાં આવે છે.
તેનો અર્થ સત્યની, અસત્ય પર જીત તરીકે સમજવામાં આવે છે.
હા, અને બીજા દિવસે લોકો રંગો સાથે ઉજવણી કરે છે.
હોળી લોકો વચ્ચેનો ભેદભાવ ભૂલાવીને એકતા નો સંદેશ આપે છે
અને રંગોનો ઉપયોગ કરતી વખતે કુદરતી રંગોનો ઉપયોગ કરવો વધુ સારું ગણાય છે
તહેવાર ની ઉજવણી સાથે સ્વચ્તા નું પણ ધ્યાન રાખવું જોઈએ
સાચી વાત છે તમારી હવે આપડી જન્માષ્ટમી વિશે વાત કરીએ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે
બિલકુલ સાચી વાત છે મંદિરોમાં ભજન કીર્તન અને શણગાર કરવામાં આવે છે
ઘણા સ્થળે મટકી ફોડ જેવા કાર્યક્રમ પણ થાય છે
જન્માષ્ટમીથી પ્રેમ દયા અને ધર્મ નો સંદેશ મળે છે
સાચી વાત છે હવે આપડે રક્ષાબંધન વિશે વાત કરીએ?
આ તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક હો છે
અને આ તહેવારે રાખડી બાંધવાની પરંપરા ઘણા વર્ષ
આ તેહેવર પ્રેમ વિશ્વાસ અને જવાબદારી નું મહત્વ સમજાવે છે
સાચી વાત છે ગુજરાતમાં ગણેશ ચ તુરથી પણ ઘણા સ્થળો ઉત્સાહ થી ઉજવવામાં આવી હતી
ગણેશની ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે ભજન અને આરતી નું આયોજન થાય છે
હા અને ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને શાંતિ જાળવવી પણ એટલી જ જરૂરી છે
આજના સમયમાં પર્યાવરણની રક્ષા પણ દરેક તહેવાર સાથે જોડાયેલી જવાબદારી છે
ઓછા પ્રદૂષણ સાથે તહેવાર ઉજવવામાં આવી તો પ્રકૃતિને પણ લાભ થાય છે
પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો અને સ્વચ્તા નું ધ્યાન રાખવું દરેક નાગરિક ની ફરજ છે
અને તહેવારોથી બાળકોને સંસ્કાર પરંપરા અને સા સામાજિક મૂલ્યોની પણ જાણ થાય છે
વડીલો પણ નવી પેઢીને તહેવારોનું મહત્વ સમજાવે છે
તહેવારો લોકો સાથે બેસવા વાત કરવા અને એકબીજા સાથે પ્રેમ વધારવાની તક આપે છે
તહેવારોથી સમાજમાં મેળ જોડ વધે છે અને એકતા મજબૂત બને છે
ગુજરાતના તહેવારો રંગ, આનંદ, ભક્તિ અને સંસ્કૃ થીથી ભરપૂરથી
દરેક તહેવાર કોઈને કોઈ સારો સંદેશ આપતો જાય જતો રહે છે
સાચી વાત છે ઘણા તહેવારો સાથી મેળા પણ ભરાય છે મેળામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ત્રણે પ્રકિયા પ્રકારની પ્રકૃતિઓ જોવા મળે છે
મેળામાં નાના મોટા ઘણા લોકો ઉત્સાહથી ભાગ લે છે ત્યાં વિવિધ વસ્તુઓ રમાતો હસકા સ્વાદિષ્ટ ખોરાક પણ જોવા મળે છે
ગુજરાત ના ઘણા ગામોમાં તહેવાર ના દિવસે ગ્રામજનો ભેગા થઈને પરંપરાગત કાર્યક્રમો કરે છે
આ રીતે સંસ્કૃતિ એક પેઢી થી બીજી પેઢી સુધી પહચી સ પહોચી રહી છે
અને તહેવાર માત્ર ઉજવણી માટે નથી તહેવાર શિક્ષણ પણ આપે છે
દરેક તહેવાર પાછળ કોઈને કોઈ સંદેશ હોય છે કોઈ તહેવાર સત્યનો સંદેશ આપે છે તો કોઈ દયા નો અને કોઈ એકતા નો
હા અને ગુજરાત માં શરદ પૂર્ણિમા પણ ખુબ જ આનંદથી ઉજવામાં આવે છે.
આ રાત્રે ચાંદની નું અલગ જ સૌધન્ય હોય છે લોકો દૂધ પૌવા જેવા પકવાનો આનંદ લે છે.
અને શરદ પૂર્ણિમાની રાત શાંત અને સુંદર માનવામાં આવે છે
આ તહેવાર પ્રકૃતિને સુંદરતાને પણ નજીકથી જોવાની તક આપે છે.
હમ્મ. આ સાથે આપણેે ઘણી વાત કરી હવે આપણેે બીજા ટોપિક પર ફરી વાત કરીશું
હા બિલકુલ જરૂર આભાર
આભાર